હમ
હા, અવાજ આવ છ?
હા આવે છે આવે છે બોલો બોલો.
હા, તો આજે આપડે વાત કરીએ કે કુટુંબ ના સભ્યોની જવાબદારી.
બ બધા મહત્વના રોજિંદા સાથે જોડાયેલો વિષય છે હ
હા કુટુંબ એ દરેક વ્યક્તિ માટે પહેલું શિક્ષણ આપનાર સ્થાન છે.
પેલું સાચું કયું અને કુટુંબમાં દરેક સભ્યની આમ અલગ અલગ આમ જવાબદારી હોય છે.
હા અને જો દરેક સભ્ય પોતાની જવાબદારી સારી રીતે નિભાવે તો કુટુંબ મજબૂત બને છે.
બિલકુલ અને ઘરમાં પ્રેમ સમજણ અને શાંતિ પણ બની રહે છે.
હા અને કુટુંબમાં મોટા લોકો નું સ્થાન ખુબ મહત્વ નું હોય છે.
બિલકુલ આમ મોટા લોકો બાળકોને આમ સારા સંસ્કાર બી આપે છે આમ
હા તેઓ સત્ય ઈમાનદારી અને એકદમ સદાચાર નું મહત્વ સમજાવે છે.
બિલકુલ અને બાળકો મોટા લોકો પાસે આમ ઘણું શીખે છે આમ કેવાય ને
હા માતા પિતાની જવાબદારી પણ એ ખુબ જ મોટી હોય છે.
બિલકુલ તેવો બાળકોને આમ શિક્ષણ સંસ્કાર અને સુરક્ષા આપે છે.
હમ્મ અને સમય સર સલાહ આપવી પણ એક માતા પિતાની ફરજ છે.
બિલકુલ અને બાળકોને પણ આમ કેટલીક જવાબદારી હોય છે.
હા અને અ બાળકો મોટા લોકો નું સન્માન કરવું જોઈએ.
બિલકુલ બિલકુલ અને ગરમના નિયમોનું પાલન કરવું જોઈએ. અને કહેવાય છેને કે અભ્યાસ માં પણ ધ્યાન આપવું જોઈએ તેમને ખુબ જ આમ અગત્યનું છે તેમના માટે
હમ્મ ને સમય નો સદઉપયોગ કરવો જોઈએ.
બિલકુલ અને ઘરના નાના કામ માં પણ મદદ કરવી ખુબ જ તેમને આમ જરૂરી છે.
હમ્મ ને ભાઈ અને બહેન વચ્ચેનો પ્રેમ પણ હોવો જરૂરી છે.
બિલકુલ આમ કેહેવાય ને કે ઝઘડા કરતાં કરતા સમજણથી આમ પ્રશ્નો ઉકેલવા જોઈએ.
બિલકુલને એકબીજાની મદદ કરવી એ સારી આદત છે.
બિલકુલ અને એકતા કુટુંબની આમ સૌથી મોટી આમ તાકાત છે. હલો.
તે ઘરમાં છે રહી છે.
હા તમારો અવાજ તો નથી આયો શું કહો છો?
ઘરમાં સફાઈ કરવી પણ નહી દરેક એ હલો.
બિલકુલ બિલકુલ અને હા હા આયો આયો બિલકુલ હા અન હા અને સાફ ઘરમાં સ્વચ્છતા માટે પણ આમ સારું હોય છે આમ કેવાય ને હલો. હલો.
હા આવે છે અવાજ
હા, પણ તમારું નેટ જાય છે, હલો.
સાછી
હ. હલો.
હલો.
હા, બોલો, બોલો. બોલો, બોલો. હા, હા, હા.
હલો, હા.
હા, આવ્યો, આવ્યો, બોલો, બોલો, હલો.
કે વીજળીનો પણ બચાવ કરવો જોઈએ.
બિલકુલ, અને આ બધું છે ને ઘરથી આમ શરૂ થાય છે, આમ કેવાય ને.
હા.
એ જ. અને કેહેવાય છે ને કે, નાના પ્રયાસોથી છે ને, મોટું ફેરફાર આવી શકે છે, હલો.
હા, અને ઘરના ખર્ચમાં સમજણ પણ જરૂરી છે.
બિલકુલ, અને બિનજરૂરી ખર્ચ આમ ટાળવો જોઈએ એમ.
હા, બિલકુલ ને, બચતની આદત પણ સારી ગણાય છે.
બિલકુલ. અને કહેવાય ને, કે મુશ્કેલ સમયમાં પચ આમ આમ બચત. ઉપયોગી બને છે.
હા, અને કુટુંબમાં દરેક વ્યક્તિ એકબીજા સાથે પ્રેમથી બોલે.
બિલકુલ, મીઠા શબ્દો આમ સંબંધોને એમ મજબૂત બનાવે છે.
હા, અને ગુસ્સા કરતા. શાંતિથી.
બિલકુલ, અને આમ કેહેવાય ને કે, સમજણથી વાત કરવાથી આમ. ગેરસમજ ઓછી-ઓછી થાય છે, બસ તેજ.
એ તેમને સન્માન અને પ્રેમ આપવો જરૂરી છે.
બિલકુલ, અને તેમના અનુભવમાંથી આમ ઘણું શીખવા મળે છે.
હા, અને તેમની સલાહ ઘણી વાર ઉપયોગી હોય છે.
બિલકુલ, અને નાના બાળકો થી આમ સંભાળ પણ આમ ખૂબ જ જરૂરી છે.
હા, અને તેમને સારા સંસ્કાર પણ આપવા જોઈએ.
હ. બિલકુલ, અને તેમને સત્ય બોલવાની આદત પડવી, એમ ખુબ જ આમ જરૂરી છેને.
હા, બિલકુલ ને, તેમને સ્વચ્છતા નું મહત્વ પણ સમજાવવું જોઈએ.
બિલકુલ, અને ઘરમાં બધા સાથે બેસીને જ વાત કરવી જોઈએ.
હા, આથી પ્રેમ વધે છે.
બિલકુલ, અને એકબીજા થી એકબીજાની આમ વાત ધ્યાનથી સાંભળવી જ જોઈએ સૌને. તો કેવું ઝઘડા પણ ઓછા થાય.
હા, અને આથી કુટુંબમાં વિશ્વાસ.
બિલકુલ, અને કુટુંબમાં સહકાર હોવો ખુબ જ જરૂરી છે.
હા, અને સહકાર વગર ઘણા કામ મુશ્કેલ બની શકે છે.
બિલકુલ, અને દરેક વ્યક્તિ પાસે કોઈને કોઈ એમ ગુણ તો હોય છે જ.
હા, અને તે ગુળનો સદ ઉપયોગ કરવો જોઈએ.
બિલકુલ, અને આથી છે ને, આમ કેવાય આત્મવિશ્વાસ વધે છે.
હા, એકદમ સાચી વાત કહી, તો મને બિલકુલ અને ભૂલો થાય, તો માફી પણ માંગવી જોઈએ.
બિલકુલ, અને કેહેવાય છે કે, એકબીજાને માફ પણ કરી જ દેવા જોઈએ હવે.
હ, અને અહંકાર કરતા, નમ્રતા એક સારી ગણાય છે, એમ.
બિલકુલ, કુટુંબમાં શિસ્ત પણ આમ જરૂરી છે.
હા, અને સમય નું પણ પાલન કરવું જોઈએ.
બિલકુલ, આમ સમયસર કામ પૂરું કરવું જ જોઈએ.
હા, અને આથી સારા સંસ્કારો ઉભા થાય છે.
બિલકુલ ને, તહેવારો બધા સાથે મળીને જ ઉજવવા જોઈએ.
હા, અને આથી કુટુંબ માં એક આના હોય છે.
બિલકુલ, અને પરંપરાનું આમ પણ આમ રક્ષણ કરવું ખુબ જ જરૂરી છે.
હા, અને સંસ્કૃતિને આગળ વધારી પણ એક આપણી ફરજ છે.
બિલકુલ, અને કુટુંબમાં પ્રેમ હોય તો ગરમ સ્વર્ગ જેવું લાગે છે.
પ્રેમ સાથે જ રૂરી છે.
બિલકુલ, દરેક સભ્ય નું આમ પોતાનું આમ કર્તવ્ય સમજે તો કુટુંબ સુખી બને.
હા, બિલકુલ ને, પરંપરાનું પણ રક્ષણ કરવું જોઈએ.
બિલકુલ, અને સમાજ મજબૂત હોય તો, દેશ પણ આમ પ્રગતિ જ કરે છે.
હા, અને એટલે જ તો કુટુંબની જવાબદારી સમ જીવી તે પણ બહુ ખૂબ જ જરૂરી છે.
બિલકુલ, આમ દરેક દિવસ નાના સારા કામ તો કરવા જ જોઈએ.
હા, અને નાના સારા કામ કરવાથી મોટા પરિણામો મલે છે.
બિલકુલ, અને જવાબદારી થી જીવન સરલ અને સુંદર બને છે.
હા, એકદમ સાચી વાત, ને જવાબદારી એટલે પોતાનું કર તવ્ય સમજવો.
બિલકુલ, અને યોગ્ય સમયે યોગ્ય કામ કરવું ખુબ જ આમ જરૂરી છે.
હા, અને કુટુંબમાં દરેક વ્યક્તિ એકબીજા સાથે જોડાયેલી હોય છે.
બિલકુલ, અને એક વ્યક્તિની સારી આદત આમ બીજાને પ્રેરણા આપે છે.
હા, અને તેજ રીતે ખોટી આદત થી નુકસાન પણ થઈ શકે છે.
બિલકુલ નહી, એટલે તો દરેક વ્યક્તિ એ સાવધાન રહેવું ખુબ જ જરૂરી છે.
હા, અને ઘરનું વાતાવરણ હંમેશા શાંત રાખવું જોઈએ.
બિલકુલ, અને શાંત વાતાવરણમાં બધાને આનંદ જ મળે છે. આમ કેવાય છે ને, મીઠા શબ્દોથી સંબંધો પણ વધુ મજબૂત બને છે, તેના કારણે
હા, અને કડવા શબ્દો થી મન દુઃખી થઈ જાય છે.
બિલકુલ. અને એટલે તો બોલતા પેલા વિચાર કરવો જોઈએ, ખુબ જ આમ જરૂરી છે, એટલે તો બધા સૌ મોટા છે કે, ગુસ્સામાં બોલેલી વાત કદી સાચી માનવું નહી. અને સો વાર વિચારીને જ બોલવું.
હમ એકદમ સાચી વાત ને, સમજની સાથે વાત કરી પણ એક જવાબદારી છે.
બિલકુલ. ને કુટુંબમાં એકબીજા પર વિશ્વાસ હોવો ખુબ જ જરૂરી છે.
હા અને વિશ્વાસ હોય તો સંબંધો લાંબા સમય સુધી મજબૂત રહે છે.
બિલકુલ અને ઘરમાં સફર ભાઈ ની આદત તો રો છઆમ હોવી જ જોઈએ, હું તો એમ જ કઉ છું.
હા એકદમ સાચી વાત ને કુટુંબમાં એક બીજા પર વિશ્વાસ પણ હોવો જ જોઈએ.
બિલકુલ બિલકુલ સાચું કીધું ક કુટુંબ પર વિશ્વાસ કરીશું તો જ આમ ઘરે એકદમ આમ આપડું કેવ ને સફળતાની નેચે પાંચસ
હમ. હા એકદમ સાચી વાત આ વિષય પર વાત કરીને ખુબ જ આનંદ આવ્યો. ખુબ જ રાસપ્રદ વિષય હતો.
મને પણ ખુબ જ આનંદ આવ્યો આપડે ચોક્કસ બીજી વાર આપડે કોઈક નવા વિષય પર વાત કરીશુ.
હા ચાલો.